હલો, હલો, શું કારા હ?
કશું નહી, હવે થોડી વાર રહીને નાવા જતા તા, તો મે કીધું ફોન કરુ શું કરે?
કાઈ ની મુધે બેઠી તી, શેમ્પુ લેવના લેવ શેમ્પુ લાગ ના મારે નાવુતુને એટલે શેમ્પૂ લાવો એટલે વાર જેમ બેઠી તી ઘરેઈ
બોટલ લાયી દેતા હોય તો એન કરતા.
બોટલ માં કુણ ખર્ચો કરે એટલો બધો.
બોટલ સસ્તી પડે એમ તો
સસ્તી પડે પણ જોતું એટલા બે તને બે શેમ્પુ લેવા કલી દઈ તમે કઈ શેમ્પુ વાપરો?
હું તો શું કેવાય હેરફોલ રીડ્યુઝ નું શેમ્પુ વાપરૂ છું હેરફોલ ના થાય ને એટલે
એટલે બોટલ વાપરો કે
બોટલ બોટલ પર પતી જાય તો ઇમરજન્સી ના હોય તો દુકાને થી લઈ આવે એવું
ચાલ કેતાની આઈ બોલતો
ત્રણસો હુંધી પડે બોટલ.
તો તો વાંધો ના આવ.
હમ્મ
હું તો એક વાર લાઇથી બોટલ, પણ હન એક્સપાયરી ડેટ થઈ ગયેલી હતી, શું ખબર જ ન પડી. તો માર તો બાલ ઉતરવા મોળ્યા તા બહુ, અચાનક ખબર પડી ને તો બાલ ઉતરતા હતા ને તો મેં પછાડી તો પછી તેની એક્સપારી ડેટ થઈ ગઈરી, આને હું બોટલજ નથી લાતો જોતા. બે ત શેમ્પુ પડી લાવને નાખી દો બોટલ નહીં દાબવાની
એ તો જોઈને લવાય ને
જોયુ તું પણ તો ખબર જ ના પડી કઈ રીતે એવી બોટલ આયી ગય મને લાગે દુકાનદારે હ ને જેન્સ કર નાખી તી
બરાબર આ તો હવે તો કેટલા બધા કેટલી કેટલી જાતના શેમ્પુ નીકળી ગયા શું કે ડેન્ડરફ થતું હોય એનું અલગ શેમ્પુ ઉતરતા હોય એનું અલગ શેમ્પુ વાળ કડક થઈ ગયા હોય એનું અલગ મોટા કરવા હોય એનું અલગ કેટલા બધા આયી ગયા કયું વાપરવું કયું ના વાપરવું એવું જ થઈ ગયું
હા શેમ્પૂ બહુ જાતના અલગ અલગ આવે નાના હતા ને તો અમે તો ખાલી ક્લિનીક પ્લસ જ વાપરતા હા કારણ કે મમ્મી ક્લિનિક પ્લસ જ નાખી દે બીજું એકેય નાખી આપડે નાના તો ખબર જ ના પડે કઈ શેમ્પુ સારુ આવે કઈ શેમ્પુ ના હારુ મમ્મી જેમ નાખે એ નાખી લેવાનું
હા પેલા તો એટલા બધા કેમિકલ વાળા શેમ્પુ ના આવતા એટલે જલ્દી વાળ ના ઉતરતા અમે તો આવ લીમડા નો હાબુ એ વાપરી દેતા વાળતો ધોવા
હા મે એવું જ કરતા અમે નાના હતા ને તો બહુ કામ કરતા ડબલુ રેડ દઈએ આખું ફુગ્ગા હાવ પાણી કરી અમે હાથમાં ફુગ્ગા ફુલાવતા તો ફુગા હવે પકડીને એવું કર એવા બહુ નાટક કર
અમે બહુ કરયા બાકી શેમ્પુ તો અમુક તો એટલા એટલી મસ્ત સુગંધ વાળા શેમ્પુ આવ આવતા રે આપણે જે વાપરતા હોય આપણને એવું થાય કે એક વાર નાખી દઈએ વાળ મસ્ત સુગંધ આવશે વાળમાં થી કઈ નાખવાની જરૂર નહી પડે
હું તો અમુક હમે સાડી પહેરીએ ને તો સાડી નું કલર ના જતો હોય ને તે એના માટે હું શેમ્પૂ જ નાખી ધોવી તો ના પડે શેમ્પુ નાખી દેવાનું શેમ્પુ હારવાનું તો વઈ જા ફટાફટ મા હાબું લગાવવાની ઝંઝટ નહી
હમ શેમ્પુ ના કેટલા બધા યુઝ પણ તોય હું તો જે વાપરતી હતી ને પેલાથી જ વાપરું નવા નવા ટ્રાયો નહી એક્સપેરિમેન્ટ નહી કરવા ખાલી ખોટા જેટલા વાળ હે એટલા એ નહી રે
હા હું પેલા નવા નવા નાખી ને મારે બહુ બાલ ઉતરતા હતા પણ હવે તો નઈ નાખી જે હ ને એ જ વાપરુ હેર એન્ડ સંંડો વાપરુ એટલે એ તો જવ
હમ હું એ સું કેવાય પેલા કસે જતી એટલે દુકાન વાળા કે ક્યાં નવું શેમ્પુ આવ્યું બઉ મસ્ત હે આથી તમારા વાળ નહી ઉતરે એવું મોટા થશે પાછા અને થોડા જાઝડા થશે તો એમનું માઇન લાવી દેતા બે ત્રણ વાર વાપરી એટલે ખબર પડે આ શેમ્પુ તો કશું જ કરતું નહી આપડા નોર્મલ શેમ્પુ જેવું છે ખાલી ખોટા વધારે પૈસા ખાલી કંપની ના જ વધારે પૈસા
હાચી વાત અમે નાના હતા ને તો અમે મારા મમ્મી ને ઉ તો આમને ખબર ના પડે તો ભાઈ ઝેરો છંડો વાપરતો હોય દવ વાપરતો ને તમે ફટાફટ ખાંધતાય આખું શેમ્પુ લઈને અંદર પાણી ભરી દઇઍ એના જે શેમ્પુ હતું મે માથામાં નાખી હ ભાઈ આ પૂછે કે અંદર તો પાણી હ શેમ્પુ ક્યા ગયુ તમે હસીને કઈક તો સેમ્પુ તમામે માથામાં નાખી દીધો તો ભાઈ તો એવા દોડાવ ને મને તો
હા એજ તો પણ પેલા તો કેવું હતું એકલું એકલા શેમ્પુ થી વાળ ધોયા બસ પટી ગયું અને હ તો કેટલો બધો નીકળે શેમ્પુ કરો પછી ના પેલા સીરમ લગાવો શેમ્પુ કરો પછી માસ્ક લગાવો પછ એના પ કંડિશનર લગાવો પ પાછું સીરમ લગાઓ દિ વાળ સુકવો પી પાછું એના ઉપર પ્રોટેક્શન માટે સીરમ લગાવો કેટલું બધું આ ગયું
હ બઉુ જ ચેન્જ થઈ ગયું પેલા ખાલી ના્યા શેમ્પુ લગાવ્યું તેલ નાખી દીધું અ કશું શીરા બી ના નાખતા કું કંિશનર ના નાર બધું કન્ડિશનર બધું હવે ન્યાં કરી
હા એજ તો અને કોઈના કહે કે વાળમાં શું કેવા વાળ આવા થઈ ગયા વાળ પેલા એવા થઈ ગયા તો કે કે આ આ બધું આ બધું હેર કેર રૂટીન ચાલુ કરતો વા નાખવાનું તેલ વધારેખવા તેલ અઠવાડયું અવાડિયું માથામાં રાખ તોય વાળ હારા રહેતા
તમે અઠવાડિયામા કેટલી વખત માથું ધોઓ?
બે વાર
બે વાર હું તો તઈ વખત ધોવ એટલે વાંધો ના હું તો પછી તેલ નાખી દઉં. તમે શેમ્પુ વાપરો હો એ અંકુશબુ આવે હો કે નહી આવતી
ના ફ્રેગ્રેન્સ ન કેમિકલ નાખેલું હોય ને એવા શેમ્પુમાં નહીં વાપરતી એટલે એમાંથી કોઈ સ્મેલ ના આવે એવું જ લાગે કે તમે કોઈ શું કે જાાક જ બના્યા કોઈ સ્મલ જ નહી
આમ તો વાંધો જ ના આવ
ું તો અઠવાડિયામાં અમુક વાર તો એક વાર જ માથું દઉં
મન તો ખુશું આપડે સ્મેલ આવે ને એ બહ ગમે એટલે સ્લ આવે ને એ શેમ્પુ વાપરું ખાસ તો
હમ પણસ મને એવા બધા નહ ગમતા એટલે હું જે સાદુ આવે ને એજ વાપરું
અ તોજે શેમ્પુ વાપરો હોય તે બાલ સિલ્ક રે હ કે ચીપ્કુ ચીપ્કુ જ રે
ના મારા બાલ તો પહેલેથી સિલ્કી જ હતા.
તો વાંધો ના આવ.
એટલે મારા વાળ સિલ્કી જ હતાને એટલે હું શેમ્પુ કંડિશનરના નાખું ને તો એ મારા વાળ એવું લાગે કંડીશનર નાખેલું હોય.
તમે નાહવા ધોઓ તો પેલા પાણીથી માથું ધો કે શેમ્પુ પેલા શેમ્પુ નાખીને પહી પાણી રેડો અંદર
પેલા તો શું કે ભાઈ હું બાર પલાળી દોને ડાયરેક્ટ શેમ્પુ નઈ લગાવતી કંઈક ડબલા બબલામ શેમ્પુ નાખી ને થોડું પાણી નાખીન હલાઈન પહી માથામાં નાખવું પ દોવું.
તો વાંધોના તમે શેમ્પુ વગર માથું ધોવો ખરી?
શેમ્પુ ઉપર માથું કેવી રીતે ધોવે
એમ નય આપડે અઠવાડિયામ બે ત્રણ વખત ધોતા હોય તો શેમ્પુ પતી ગયું અચાનક તો તમે ખબર નાહવા જયા હોને ખબર પડે એક શેમ્પુતો હોય ને તો એ માથું ધોઈ નાખો કર્યું.
એવી જ રીતે નાતો હું અઠવાડિયામ બે જ વાર ધોવ અને જ્યારે માર હોવાનું મારે તો ધોવાનું હ. તો હું પેલાથી શેમ્પુ લાઈન મૂકી દઉં. અન શું કે એમું વધારે નહીં ધોતી કેમ કે વધારે વાળએ ના ધોવાઈ નેચરલ ઓઇલ જતું રહે ને તો પહીઁ તમારા વાળ કડક થઈ જાય વધાર
હા એવું બહુ થાય છે અત્યારે તો
અને હું તો બે વાર જ ધોઉ વધારે તો વધારે કો તો તેલે હું કેવી રીતે નાખું એવું હોય કે કાલ ધોવાનું તો આજ રાતે તેલ નાખી દીધું એવી રીતે
ના હું તો પેલા શેમ્પૂથી માથું ધોવ પછી તેલ નાખું એટલે તેલવાળા આલિએ એટલ
અમુકને હોય આદત પણ મને એટલું બધું તેલ નહીં નાખવું ગમતું. અને ઉનાળાનું તો બિલકુલ નહીં ગમતું તોય નાખું હું જયારે ધોવાનું હોય ને ત્યારે
તમે જે શેમ્પુ વાપરો છો એનાથી હવે બીજું તમે ચેન્જ કરી શકો તમે શેમ્પુ
કરાય તો ખરા આ પણ શું કેવાય રિસ્ક નહી લેવો એમ કેમ કે તમારા બાળ નેટ ઉતરતા બંધ થયા હોય તો તમે જેના ઉપર હોય એના ઉપર જ રેવાય. ખાલી ખોટું નવું વાપરો પાછા ઉતરવા માંડે એના કરતા.
હા પાછા રિસ્ક સામે બાલ ઉતર્યોને પછીને અલગ અલગ બધું બું થાય. એના કરતાં જે હોય એ વાપરવાનું પેલા તો છોકરા તો કેવું કરતા શેમ્પુ કો વાપરતા જ નહી. હવેશેમ્પુ બધા વાપરા નાના તો મોટા બધા શે્પુ વાપર કોઈ શેમ્પુ ગામડાને વસ્તી તો છાસ થી જ માથું ધોતી. એટલે એમના લીધે બાર કેવા લાંબા હોવા હતા હવે બધા અતયારે નાના હોય મોટા હોય બધા શેમ્પુ જ નાવે શેમ્પુ મા કેમિકલો એવા થઇ ગયા ને બધાને બાલ ઉતરવા મળે હવે. જે મેગા મોંઘા વાપરે ને એને કસુ નથી થાતું. પણ જે કન ફિન પ્લસ, ડવ ઈ વાપરે ને તેમાં બાલ બઉ જ ઉતરે. હવે મન વાપરતો તો વાંધો ના બાલના ઊતર.
બરાબર પેલો કપડાં ધોવાનું સાબુ આવતોન નાણાવટી એનાથી બધા માથું ધોતા.
હા એનાથી બહુ માથું ધોતા માર મમ્મી હતી મમ્મી એનાથી જ ધોતી માથું. માથા ધોવા દેતી એ ધોતી. એન બાલ કેવા મસ્ત હતા પણ હવે શેમ્પુ આપણવા મળેની આપને એને બાર જ ઉતરવા માંડે એટલે હવે કે શેમ્પુ વાપરું જ નથી હું શેમ્પુના વાપરું શું કરે કે નાનાવાતી હાબુ વાપરીશ. હોવ નાનાવટી સાબુ પડ બંધ થઈ જવા આયા. તો પાછી શેમ્પુ વાપરે શું કરે શેમ્પુ હવે મેં મસ્ત નવું લઈ આપ્યું હોય ને એટલે હવે બાલ નહીં ઉતારતા પેલા બોવ બાલ ઊતરતા એના.
એવું હોય ને બધા શું કેવાય એમના એમની વસ્તુ હારી હોય પણ એમની વસ્તુ બહુ મોંઘી હોય. હવે મહિને મહિને બે બે હજારનું શેમ્પુ વાપરવું તો ભાઈ આટલું મોંઘું ક્યાંથી લાવું શેમ્પુ.
સારું આવે પણ આપડે બે હજાર નું એટલું જ આવે.
હા બે હજાર નું લોસ ચાર હજાર નું લોસ કેમ
પૈસા વધારે લઈએ હી એ તો તમને વધારે લઈએ.
ના જે હોય એવું જ લેવાનું.
હ અને અમે તો નહી ખરસતા એટલા બધા.
અમે બી ખર્ચે અમે તો માથું ધોવાય બસ.
માથું ધોવાય એને શું કેવાય વાળ ના ઉતરે બસ બીજું શું જોવુ
બીજુ તો ક્સુ ની બાલ સિલ્ક રહેતા હોય હવેમ. પાર્ટીને જઉન તો બાલ આપે શેમ્પો થી માથું ધોયા તો બાલ કેવા સિલ્કી સિલ્કી થઇ જાય. લાગવું જો તું બા ના કે મ બા.
મારા વાળા ને વવીય તો શું કેવાય ખાલી ધોઈને છૂટા મૂકી દો ને તો એ તમારે શું કેહેવાય હેર સ્ટાઇલ વેર સ્ટાઇલ લેવાની જરૂર ના પડે એમ. બાઉન્સી જ વાર લાગે
તો તો ચાલ હ. હું તો શેમ્પુ નાનપણથી એક જ શેમ્પુ વાપર્યું ને તો એટલે મારે બા લાંબા વધે વધ જ કર હું દર દિવાળી બાલ કપાવું પણ શેમ્પુ હારું હોય ને તો જ બાલ વધે.
હા પણમુ અમુકનો વાળ વધવામાં શું કેવાય છેને ટીસે આઈ જાય.
હા ય છે પણ અમુક તો વધારે એમાંક છે આમકુ વાપરો કે બાર મસ્ત એટલો. સિલ્ક રેય ને લાંબા રેય.
હમ પણ અમુક વાર શેમ્પુ નું ના હોય બધું જેનેટિક નું હોય. હું વરસમાં ચાર થી પાંચ વાર વાળ કપાઈ દીધા તો એ વરસમાં જેવા હતા ને એવા થઈ જાય.
એવી હજ.
અમુકનો હાથ સારો હોય તો વધી જાય અમુકનો હાથ ના હારો હોય તો ના વધે એવું ર
હા એવું થાય અમદાવાદ આમ તો શેમ્પુ જે થાય પછી અમુક તો બાલ હવા. બા હાથ ઉપર જાય આમ
હા પહી આપડેન અને થોડા મોટા વાળ થઈ જયા પછી આપડા વાળ છોડવાય ના ગમે કે ના વાળ નહી છોડવા ખાલી ખોટા ટોકાઈ જશે ને તો આટલા હે ન એ નહી રે.
હા મા શેમ્પુ વા મારે એ નાવા બેસું.
હા હા નહી લો મારે જવું જ છે.
હાગબાઈ.